હા તો બસ મજામાં. હાત. બસ કઈ નેય અમણાં જમી લીધું તો જમીને હું રું ન્યૂ ટીવી જોતો તો.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
હમ્મ.
હું આજે તમને થોડુંક પાવડ પાણી વિશે વાત કરીએ કે પાણી આપ આપડા માટે કેટલું જરૂરી છે પાણી પીવું એમ.
હા પાણી પીવું તો ખૂબ જ જરૂરી છે આપણા માટે. કારણ કે કેવું કે પાણી બધા જ માટે ઉપયોગી છે જેમ કે માણસ હોય કે પ્રાણી હોય કે, પશુ પંખી હોય કે, છોડવા હોય પાણી તો બધા જ માટ તે જરૂરી છે.
એકદમ સાચી વાત છે પાણી છે આપડા વધ તેના અડધા થી વધુ ભાગનું હોય એ પાણીની જ જરૂર પડતી હોય છે. પાણીથી જ બનેલું હોય છે. અને જો આપડે વધારે પડતા પ્રમાણમાં જેટલું જરૂર હોય એટલું પાણી પીએ તો આપડું શરીર નું તાપમાન બરાબર રેય. અને કોઈ જે નુકસાનકારક આપડા તત્વો હોય એ બધાયે બાર કાઢી નાખે છે. એટલે આપડે ખાસ કરીને પાણી તો પીવું જ જોઈએ.
હા આપણા જીવનમાં અરે આપડા શરીરમાં લગભગ કેવું સાઈટ થી સિત્તેર ટકા તો ભાગ પાણીનો જ હોય છે. અને આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે છે. તો પાણીનું મહત વ ખૂબ જ છે આપણા રોજિંદા જીવનમાં પાણી આપડે રોજ જ યુઝ કરીએ છીએ જેમ કે પીવા માટે ઘરે રસોઈ બનતી હોય એમાં પછી ખેડૂતો ખેતી કરતા હોય ત્યારેત. તેમને પણ પાણીની ખૂબ જરૂર પડતી હોય છે. તો એમ જોવા જઈએ તો પાણી વગર આપણું જીવન શક્ય જ નથી.
એકદમ સાચી વાત છે અને પાણી છે આપને ઉર્જા અને તાજગી આપે છે આપડે જો પૂરા પ્રમાણમાં પાનિ પીતા હોય તો આપને એટલો થાક નો લાગે અને આપડી શક્તિ હોય એ જળવાય રીએ. જયારે આપડે ક્યારેક દિવસ ના ઓછું પાણી પીધું હોય તો આપડુ શરીર થાકેલું થાકેલું રહેતું હોય છે. કે ક્યારેક આપને ચક્કર આવવા કે શરીર માં પાણી ની કમી થઈ જવી કેવી ઘણી તકલીફો થતી હોય છે.
હા પાણી આપડે કેવું કે ઓછું પીએ તો એના થી આપડા શરીરમાં ઘણી બધી અસરો પડે છે. જેમ કે આપડા શરીરનું તાપમાન અ કેવું કે નિયંત્રણમાં નથી રેતું આપણને ડીહાઈડ્રેશન થઈ જાય છે જેને લીધે તે આપણે કેવું કે ઘણી વાર બેભાન પણ થઈ જાતા હોય છે. આપડે પૂરતા પ્રમાણમાં પાણી ન પીએ તો.
એકદમ સાચી વાત છે ને જોઈ તો પાણી આપણા માટે બીજા પણ ઘણા મ ઉપયોગી છે પાણી આપણા માટે. જેમ કે ઘરના નાના મોટા કોઈ પણ કામ જોઈ લો સવારે ઉઠી ત્યારથી તો રાતે સુઈએ ત્યાં સુધી પાણી ની તો જરૂર પડતી જ હોય છે આપડે કપડાં ધોવા હોય કે રસોઈ કરરબી હોય કે બીજું કશું કામ હોય કે પાણી વગર તો કશું થતું જ નથી. પાણી વગર આપડું જીવનનું વિચાર પણ ન કરી શકીએ.
હા એ વાત પણ સાચી છે. કે આપણે પાણી જો પીએ તો એના થી આપણા શરીરનું તાપમાન પણ જળવાઈ રહે, આપણો ખોરાક છે. એ પાચનમાં પણ પાચન પચાવવામાં પણ મદદ કરે છે. લોહીના પરિભ્રમણમાં પણ સારું છે. પછી શરીર માંથી કેવું કે ઝેરી પદાર્થો પીએ તો એને લીધે આપણને વારે ઘરે વોશરૂમ પણ જવું પડે છે. તો એને લીધે કેવું કે જે આપણા શરીરમાં ઝેરી પદાર્થો હોય, એનો બહાર નીક નિકાલ થાય છે, ને શરીરને કેવી ઉર્જા પણ મળે છે અને સાંધા હોય, એનું પણ કેવું કે આપણને દુખતા નથી જો આપણે. પૂરતા પ્રમાણમાં પાણી પીએ તો.
એકદમ સાચી વાત છે, અને પાણી આમ જોઈએ તો. ઘણી રીતે આપણે ઘણી વખત એવું હોય છે કે આપણે સમય જોઈને પણ પાણી પીવું હોય. પીવીએ તો એનો ફાયદો થતો હોય છે. જેમ કે માની લો કે તમે જો પાણી ન જમીને તરત પાણી પીવું તો એ ફાયદો થવાને બદલે એનું નુકસાન થતું હોય છે. જયારે સવારમાં તમે ઉઠો તો ઉઠીને તરત ભૂખ્યા પેટે પાણી પીવું તો એ આપણને ફાયદો થતો હોય છે.
હા, એ વાત પણ તમારી સાચી છે કે કેવું કે
ઓછું પીતા હોય. તો એની આપણા શરીર માં ઘણી ન પીતા હોય મતલબ ઓછું પીતા હોય ન પીતા હોય. તો એની ઘણી આડઅસર થાય, આપણે થોડોક લાંબો ટાઈમ થાય એટલે આપડા શરીર માં જે લાડ બનવી હોય એ ઓછી બનવા માટે. એટલે આપડું મોઢું અને જીભ ને બધું સુકાય જતું તો હોય. પછી ઘણી વખત આપણે માથામાં દુખાવો પણ થતો હોય છે, કારણ કે આપણે મગજને જે પૂરતું પ્રવાહી મળવું જો હોય એ મળતું નથી હોતું. એટલે આપડી તબિયત ખરાબ થતી હોય એવું આપને લાગે છે.
હા એ વાત પણ સાચી છે તમારી, કે કેવું કે હેલ્ધી વ્યક્તિ તેએ દિવસમાં બે થી ત્રણ લીટર તો પાણી પીવું જ જોઈએ. અને એમાં એ પણ જો ગર અને એમાં પણ આપણે ગરમીમાં બહાર જઈએ કાં તો કસરત કરીએ તો આપણા શરીરમાં પાણી ખૂબ જ ઘટી જાય છે. તો એ સમયે આપડે કેવું કે પાણી પીતું રહેવું જોઈએ, તેથી આપડું શરીર પણ હાઈડ્રેડ રહે, અને આપણા શરીરમાં કાંઈ તકલીફ પણ ન થાય. ઘણા લોકો તો ઘણા લોકો કેવું કે ઓછું પાણી પીતા હોય તો એમને લીધે એમને કિડનીમાં પણ અસર પડે છે. ને એમને પથરી થવાનું પણ આમ કેવું કે અહ પથરી થવાનો પણ ભય લાગે છે. તેથી આપણે કેવું કે પાણી તો પીવું જ જોઈએ.
એકદમ સાચી વાત છે. અને પાણી ના પીએ તો આપડી છે સૂકાઈ જતી હોય એટલે જે આપડે અહ ગ્લો હોય ફેસ પરનું એ ગ્લો જતું રહેતું હોય છે. પછી ઘણી વખત આપ પણે બીમાર-બીમાર હોય એવું ફીલ થતું હોય છે. એટલે પાણી તો આપણા માટે ખૂબ જરૂરી છે. અને જો આપડણે વ્યવસ્થિત પાણી ન પીએ તો પાચન સંબંધી પણ ઘણી પ્ર અહ આપને તકલીફ થઈ જતી હોય છે. જેના લીધ ધે એસિડિટી ને કબજિયાત એવા પણ ઘણા પ્રોબ્લેમ થતા હોય છે.
હા એ વાત પણ સાચી છે તમારી. ને આપણે કેવું પાણી પીવું જોઈએ? શુદ્ધ અને સ્વચ્છ છ પાણી જ પીવું જોઈએ. જો આપણે કેવું કે દૂષિત પાણી પીએ તો એના લીધે આપણને કોલેરા ટાઈફોડ, ડાયરિયા, કમળા જેવી કેવી. ગંભીર બીમારી થવાની પણ શક્યતા રહે છે. તેથી આપણે સ્વચ્છ અને અને કે તેથી આપણે ઉકાળેલું પાણી પીએ તો આપણા શરીર માટે પણ સારું-સારું-સારું રહે છે.
એકદમ સાચી વાત છે તમારી. પાણી તો આપડે પીવું જ જોઈએ. અને પાણી અત્યારે આપને કોઈ એટલી મોટી રકમ નથી ચૂકવવી પતી આપડે. મફતના ભાવમાં પાણી મળતું હોય છે. અને ક્યારેક આપડે કોઈ એવી જગ્યા હોય છે. કે, જયા આપણને પાણી ન મળતું હોય તેવી. જગ્યા આપડે નારિયેલ પાણી, જેવું આપડે ઘણું. પી શકતા હોય, નારિયેલ પાણી છે કે. છાસ છે કે અમુક જગ્યાએ આપણે લીંબુ સરરબત હોય. તો એવી કોઈ પણ વસ્ત તો આપડે પી શકતા હોય, કે આપણા શરીર માં પ્રવાહી પૂરતા પ્રમાણમાં આપને મળી રહે.
હા એ વાત સાચી છે તમારી, આપણેે જે બારના. કોલ્ડ્રિંક્સ પીએલ છે, એના કરતા બે આપણે નારિયલ. પાણી પી લઈએ, તો આપણા શરીરમાં પણ તેની સારી અસર પડે છે. તેને આપણું શરીર પણ સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
એકદમ સાચી વાત છે તમારી. અને અમુક સમય એવો હોય કે જયારે આપને કઈ વતુ ના મળે. ત્યારે આપણે જેમાં આપને પાણી મળતું એવા ફળ ખાઈએ, તો બી આપણા શરીરમાં. પાણી ની કમી નથી થતી હોતી.
એટલે ખાસ કરીને આપણેે પાણી તો પીવું જ જોઈએ, અને જયારે ઘરમાં. કોઈ વૃદ્ધ હોય કે, નાના બાળક સાથે આપણે મુસાફરી કરતા હોય. તો પાણી આપણી જોડે રાખવું જ જોઈએ, આપણી જોડે જો પાણી રાખીએ તો. ગમે ત્યારે આપણે એને પાણી આપી શકીએ, અને એને પણ ટેવ પાડવી જોઈએ. કે થોડા થોડા સમય એને પાણી પીવું જોઈએ.
હા ના આપણેે વૃદ્ધો અને નાના બાળકોને તો ટેવ પાડવી જ જોઈએ, બા અ જે લોકો નાના હોય ત્યારથી, જેમકે એ પછી અ ટેવ ઉપાડીશું. તો એ લોકો રોજ રેગ્યુલરલી બેથી ત્રણ લીટર જેટલું પાણી પીશે. અને સૌથી વધારે પાણી કેવું કે તરબૂચ છે તો. તરબૂજ માંથી આપણને મળી રહે છે અને કાકડી છે તો કાકડીમાંથી પણ પાણી સૌથી. થી વધુ આપણને. મળી રહે છે, તો એવા ફ્રૂટ્સ ને વેજીિટેબલ આપણે ખાવા જોઈએ.
એકદમ સાચી વાત છે, તમારે. જો આપડે સમજદારી પૂર્વક ખાવા પીવાનું ધ્યાન દઈને રાખીએ. તો બહુ સારું રે, આપણને ક્યારેય તકલીફ ના થાય. અને આપડણે જોઈએ કે બધી ઋતુમાં આપણે પાણી એક સરરખું નથી જોતું હતું. જયારે ઉનાળો હોય. ત્યારે આપને વધારે પ્ર પ્રમાણમાં ગરમી થતી હોય, વધારે પ્ર પ્રસવો થતો હોય. એટલે ઉનાળાના સમયમાં આપડણે ઓછામાં ઓછું ત્રણ થી ચાર લીટર પાણી પીવું જોઈએ. જયારે શિયાળા માં ઠંડી ના લીધે આપને ઓછી તરસ લાગતી હોય. અને વાતાવરણ પણ એ વખતે ઠંડુ હોય. તો આપડે બે લીટર જેટલું પાણી પીતા હોય તો વાંધો નથી આવતો.
હા એ વાત પણ સાચી છે તમારી, ને સા થે સાથે કેવું કે આપણે જેટલું પાણી પીવું અ પાણી પીવું જોઈએ એટલું જ પાણી આપણે લેવું જોઈએ જો આપણે બાકીનું પાણી વેસ્ટ કરીએ તો આ પણને જે આવનારી જનરેશન છે, એમના માટે પાણી જરા પણ નહીં બચે તો આપણે પાણીનો પણ બગાડ ન કરવો જોઈએ, અને પાણીને પણ સાચવવું જોઈએ આપણેે
એકદમ સાચી વાત છે, અને પાણી પીવાની પણ આપણેે ઘણી પદ્ધતિ છે, જેમ કે એકી સાથે વધારે પાણી ન પીવું જોઈએ, અ જયારે જરૂર હોય ત્યારે થોડું થોડું પાણી પીએ તો એનો ફાયદો થતો હોય છે, અને બંને ત્યાં સુધી ઊભા ઉભા પાણી પીવાને બદલે બેસ જેને પાણી પીએ, તો પણ એના ફાયદા થતા હોય છે. એટલે આપડે ત્યાં બધી વસ્તુ ક્યારે કઈ રીતે એ સમય અને એ રીતે જોઈને કરતા હોઈએ છે, જ્યારે હમણાં બોલ્યું એમ સવારે જો આપણે પાણી પીએ તો આપને ફાયદો થતો હોય છે, જયારે જમીનને વધારે પડતા પાણી પીએ તો એ આપણને નુકસાન કરતું હોય છે.
હા, અને આપણે કેવું કે પાણી તો આપણે પાણી પીવું જોઈએ, આપણા શરીર માટે જેટલું જરૂરી છે એટલું ને સાથે સાથે પાણીનો પણ આપણે બચાવ કરવો જોઈએ, જેમકે જરૂર વગર નળ ન ચાલુ કરવું જોઈએ, વરસાદી પાણી નો સંગ્રહ કરવો જોઈએ, એ બધું આપણે કરવું
એકદમ સાચી વાત છે, સારું ચલો ત્યારે ફરી મળીએ. હું તને બીજું લઈ આપીશ દીકરા